આવે છે હવે? હા.
બોલો બોલો સુ કરે છે?
કઈ જ નહી, ફન કરતો.
અત્યારે તો બધા એજ કરતા હોય નહ રાતે જ ફોન જોઈ ને પછી સુઈ જવાનો.
હ બસ કો જોઈલું.
પછી ઘણી વાર ટેન્શન થાય કરિયર નો ફોન જોતા જોતા પણ એવું થાય કઈ નહતું. જ્યારે સોઈ જાવ સવારે ઉઠીને કે આવીશ.
અને બીજું ટેન્શન કઈ ના થાય પણ એક જ હોય કે યાર આના કરતા કઈક વાંચી લોઉ.
એ એ એ પાછું માઇન્ડમાં એ ગેમ થઈ છે બહુ મસ્ત, લાઈક એક ટાઈમ પર એવું થાય કે આમથી બેટરે કંઈક વાચી લીધું તો એવું કે. આટલી વાર તો જોયો છે હવે હું થોડીક વાર માં સઈ જઈશ કાલે થી વાત જશે એમ. બંને બાજુ માઇન્ડ જતો હો. કે હું સુઈ જાઉં ઓલું કે આટલી વાર વાંચવા તો સારું હતું.
મારી એક્ઝામ્ છે ટ્વેટી થ્રી હું પણ વાંચવાનું તો ખબર નઈ ત્યાં જાય છે.
આ ટ્વેન્ટી થ્રી થી છે. સેની એક્ઝામસર?
બલમ છે હજી તો ફાઈનલ સેકન્ડ યર ની. તો સપ્ટેમ્બર માં છે, પણ કોલેજ નીક્ઝામ છે.
અચ્છા. અરે યાર સિરિયસલી મારી પણ એવું જ થતું કે મને પણ વાંચવાની ઈચ્છા ના થતી લાઈક એમ ઠીકે સ્કૂલ ટાઇમ પર તો કેવું હતું ખબર કે હા વાંચી લઈએ મને ટોપ કરવું પૂછે આ કરવું છે તે કરવું છે કોલેજમાં તો કેવું એક તો આમેય નથ ને હું હવે છેલ્લા ટાઈમે વાંચીશ તો મને નથી આવડવાનું.
કરી લેવાની છું એમ છેલ્લા ટાઈમે વાંચીને.
હા અને ઓલું માઈનમાં એમ એક વસ્તુ ઘુસી ગયેલું. કે આ બધું તો મને કસે કામ નથી લાગવાનું તો હું વાંચીને શું કરું.
નવું નવું હે મારે તો મારે કામ લાગવાનું છે પણ મારે કોલેજ ના થોડાક એવા જ સીન છે.
હા-હા.
ને મારે કોલેજમાં છે પ્રિલીમસમાં મોસ્ટલી એ લોકો એવું કરતા હોય છે કે તમને ફેલ જ કરે એમ એક બે એક બે માર્ક્સથી તમે ભલે કેટલું બી લખ્યું હોય અંદર.
ઓહ હો.
પછી એવું થાય કે યાર જયારે આ લોકો ફેલજ કરવાના છે. તો પછી મહેનત કરીને શું ફા કર શું કરૂ એમ.
અરે હા આને પાછું આપડું માઈન્ડ એટલું ઘટિયા છે ને કે તમને ના વાંચવાના રીઝન આપ આપે છે.
આ બધું રીઝન છે અમારી જોડે ના વાંચવાના અમે ફાલતુની ફાલતુ વસ્તુમ ત્યાં કેટલું ઇમ્પોર્ટન્ટ છેને
હા એજ કે મતલબ ઠીક છે જા. અન એ એક્ઝામ ટાઈમ પર તમે વાંચવા બેસો ને એટલે બહુ આમ એટલો એકદમ ઇન્ટરેસ્ટ લસ વસ્તુ હશે ને એમાંય તમને એટલો ઇન્ટરેસ્ટ પડશેન એટલો ટાઈમ જતો રહેશે ને એમાં તમને ખબર નહ પડે
આજે હું લઈને બેઠી હું કઈ નઈને દિવાર ન જોઈ જોઈને કઈ બી વિચારું છું કે
આના ઉપર આ કરું તો આ કલર થાય આમ થાય ને પેલું થાય ને.
એજ કે તમને ગમે ત્યાંથી ગમે છોટ થાય જાય અને તમને નોર્મલ પેન્સિલથી રમીને અડધો કલાક કાઢી કર છો એક્ઝામ ટાઈમ પર
બધો ટાઈમ પાસ કરી શકો છો.
અને ઓલું ઓલું એડિક્શન મને તો છે બીજાનું તો ખબર નહી લાઈક હું વાત ઓયાં વાંચવા બેસવાનું હોય ને એવું હોય ને કે અગિયાર ને દસ થઈ છે દસ નહીં પણ માની લો કે અગિયાર ને ચાર થઈ ગયા કે ત્રણ થઈ તો મારા માઈન્ડમાં એક થોટ આવે કે હું અગિયારના દસ થશે ને એટલે વાંચવા બેસીશ એલી વાર હું ફોન જોવે
રું બધું ચાલતું હોય કે પાંચ મિનિટ બી લેટ થયું હવે હું અડધો કલાક પછી
સેમ સેમ પછી અગિયાર ને દસ થઈ ગઈને હા અગિયાર ને દસ થઈ ગયાને એ કાઇન્ડ ઓફ ફોન જોતા જોતા અગિયાર ને અગિયાર થઈ ગયા ને તો હવે અગિયાર ને વીસ પસ એટલે હું વાંચીશ મતલબ ટાઈમ ન એટલું પરફેક્શન લાવએે છે ને કોઈ દિવસ એમ નહી થતું કે ના ના હું વાંચી લઉં
હા એવું આપણને ક્યારેય નહી થતું કે અતારના અત્યારે જ બેસી જવા છ એ.
એવું તો નહી થતોું મને મને એ ન ક્યારે નથી થતું હું ટાઈમ પરફેક્શન જોઉું આ મેં કીધું ને એવી રીતેના ટાઈમ સેટ કરવું મારા માઈન્ડમાં
પછી એક્ઝામ ની આગલી રાતે હું આખી આખી રાત બેસીને વાંચી અ ત્યારે એવું વિચારીશ કાર થોડા દિવસ પેલા વાંચવાનું ચાલુ કરી દીધું હોત તો
અરે એ એજજ મતલબ એક્ઝામની આગળની રાતે એક બાજુ મઘ આવતી હોય એક બાજુ બા કેવુ હોય ટેન્શન થતું એટલે કેવું થાયુંય પહેલાં વાંચી લીધું હોત ને તો સારું હતું એટલે પછી માઇન્ડમાં ઓલા રૂલ્સ બન્યો નેક્સ્ટ ટાઈમ તો હું આગળથી નોટ્સ કમ્પ્લીટ રાખીશ ચી સજ નેકસ ટાઈમ પછી એજ થશે મતલબ ઓલા હા મારા એક ટીચર હતા ને અમને કેતા કે નોર્મલ લોકો એને રેઝુલેશન ન્યૂ યર ના લે યા શું કેહેવાય ડિસેમ્બર ના એન્ડિંગમાં લાઈક થર્ટી ફર્સ્ટ ના લે કે એવી રીતે લે પણ સ્ટુડન્ટ લોકો છે ને એક્ઝામ ટાઈમ પર લે કે નેક્સ્ટ ટાઈમ તો હું સારું જ કરીશ
એટલું બધું આપડે વિચારી લઈ એક ના વાંચવા માટે
અરે લિટરલી ના વાંચવાના તો બહાર ના જોયતા માઈન્ડ ને આમ આપણા પોતે પોતાના મગજ ન ઉલ્લું મનાવી છે કે નથી વાંચવું
મને એક્ઝામ આવી રહી છે પણ એમ મને ટેન્શન નથી કે કે અમારી કોઈ એક્ઝામ છે.
હા કોલેજમાં તો લિટરી મને પણ નહી દાદુ મીડને તો આ મમ્મે કઈ સમજતા જ નથી અત્યારે પણ કે હા થઈ જશે આવડી જ
બને બીજી થિયરી માં એવું થાય છે કંઈક ના કંઈક તો લખ જ લઈ પણ વાયવા વાયવા માં શું કરે
એ યાર હા વાયવા માં એવા એવા બોલું કરે ને ત્યારે અમારા એક ટીચરે બહુ વાયવામાં મતલબ બહુ મગજમારી કરી હતું એક તો મને શું કે ખબર હ વાયવા ની અંદર હ એમના સામે જઈને બેઠી મને શું કે મેને આપકી શકલ તો દેખી નહીં હે ક્લાસમાં મેન મોસ્ટલી લેક્ચર અટેન્ડ કર્યા છે મને યાદ છે મે મેને આપકી શકલ લિટરલી મારા માઈન્ડમાં એવું હતું કે મેમ તમે ચશ્મા લગાવ ના હો ને તો સારું રહે
ઓહ
તમે નથી દેખી મારી એટેન્ડન્સ દેખી લો ને તમને એમ એમાં વાંધો હોય તમે મને ફેસ ટુ ફેસ ના જોયું હોય તો
પછી આવું બોલી લે એટલે તમારે સમજી લેવાનું કે તમારો વાય વા એ કેવો લેવાની છે.
હા અરે મતલબ ઠીક અમુક ટીચરને સારા હોય લાઈક વાયવાની અંદર થોડો ઘણો ઓછો આવડતું હોયને તો ચલા લને અમુક બહુ ત્રાસ આપે.
હું કોર્સ કરો છો તમે
મારો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ડેટા સાયન્સ
તમારો?
સોરી તમારો અવાજ બઉ ઊંડો ઊંડો આવે છે.
હલો
હા.
આયો હવે અવાજ?
તો એ ડીપ જ આવે છે મતલબ એરપોર્ટ કે એવું કઈ લગાયવુ
હા કઈ જ નથી ભરાયું મેબી નેટવર્ક ઈશું હોય શકે છે.
હા એ થાય નેટવર્ક ઈશું ના લીધે લાઈક એમ. છે કે તમે બોલો છો એ છે પણ શું બોલો છો ને ક્લિયર નથી સંભળાતું મને.
અચ્છા એવું છે
હા હા.
અરે ફોન નો વોલ્યુમ ભી પ્રોપર બરોબર સેટ છે નેટવર્ક ઈસ્યુ ના લીધે હોય શકે છે.
અરે થાય છે ઘણી વાર નેટવર્ક ઇસ્યુ ના લીધે છે આવું થાય છે.
અને અત્યારે મને મારી જ અવાજ ડબલ વાર સંભળાઈ રહી છે.
હા તો પછી કન્ફર્મ એ નેટવર્ક ઇસ્યુ જ છે.
હા એ જ હશે.
પાછું કોતો તમે કયો કોર્સ કરો છો?
ફિઝિયોથેરાપિસ્ટ અચ્છા અચ્છા કઈ નઈ અમારા હાડકા આડા અવળા થઈ જાય તો કંઈ કરી દે જો
હા તો આવજો. હા.
અચ્છા અચ્છા. કેવું ચાલે છે તો તમારે તમારે તો ફા મતલબ પાંચ વર્ષનો કોર્સ હશે ને.
ના ના સાડા ચાર.
એવે એને પાંચ જ કેહેવાય.
આા એટલે એકચુલી ચાર વર્ષ ભણવાનું છે. પણ છ મહિના કમ્પલસરી ઇન્ટર્નશીપ કરવી પડે.
હા એ
અને અમારી ફિલ્ડમાં તો કેવું ઇન્ટનશીપ નું કોઈ પેમેન્ટ બી નથી મળતું. ઉપથી અમારે પે કરવું પડે ઇન્ટર્નશીપ કરવા માટે.
અરે ઘણી વાર તો અમારે એવું થાય કે ઇન્ટર્નશીપ કરો ને તો પેઇડ ઇન્ટર્નશીપ લેવી પડે. કે તમે પે કરો ને તમને શીખવાડે.
હા.
બહારની કન્ટ્રીમાં બઉુ છે ફિઝઓનું.
અરે બઉ જ છે વિચાર તો છે બાર જ જવાનો પણ હવે જોઈશું.
હા એ તો મતલબ એક વાર પેલા કમ્પ્લીટ થાય પછી વિચાર્યા અત્યારથી તો બધું એટલું.
બેચલસ થ એના પછી માસ્ટર્સ માટે વિચાર થયા.
હા.
બેટ.
બરોબર સેકન્ડ યરમાં છો ને તમે?
હા સેકન્ડ ઈયર માં પી જશે આપણા સપ્ટેમ્બરમાં.
અચ્છા પતી જશે એટલે હવે થર્ડ યર માં આવશો.
હા.
ઓકે ઓકે તો હજુ તમારે અડધું જ કમ્પ્લે અડધું થઈ ગય અડધું જ બાકી છે એમ ને.
હા ભ.
અચ્છા બરાબર.
અમાર તો બાજુ વાહેવામાં બહુ જ ને.
એ આ તમારે ફીઝઓ બાય વાળા ને બહુ મગજ મારી હોય, શું થયું હતું?
અરે અમારે અમે ગુજરાત યુનિવર્સિટી થી ભણો છો ને હું. તો અમારે એવું હોય કે તમારે એક્ઝામ્સ અને વાયવા એક્ઝામ જે થિયરી એક્ઝામ હોય ને યુનિવર્સિટીની. એ ગુજરાત યુનિવર્સિટી જોઈને આપવાની. અને વાયવા જે હોય ને એ આપડે બોર્ટસમાં કેવી રીતે ડિફરન્ટ ડિફરન્ટ સ્કૂલ્સ આવતી હતી.
હા.
એવી રીતે અલગ અલગ કોલેજ આવે ત્યાં જઈને આપવાનો તમારે વાઈવા
અનનોન ટીચર્સ સામે વાઈવા દેવાના
હા, અનનોન ટીચર
અરેરેર પેલા તો મોઢું જોઈને ડર લાગી જાય
હા, એ હવે હા, જયારે મારો સ્કૂલમાં આવ્યો તો ને ત્યારે અમારે જે એક સબ્જેક્ટ છે એનામાં એવા એવા ક્વેશ્ચન પૂછે જે સિલેબસમાં જ નતા
અરે રે રરે એને કે કે ભાઈ રેવાદે જે સિલેબસમાં છે એ પૂછને
હા, એજ મેં મેં બહાર આવીઈને એટલી ગાળો આપી હશે એમને
એજ થાય પછી અરે અંદર ને અંદર આ મનમાં તોવ એવું થતું હોય કે ભાઈ તને નરકમાં પણ જગ્યા ની મળે
મેં કીધું બીજી વાર મલતા નઈ મલિયા એ મલિયા
હા, થાય યાર એ થાય જ, એ મન તો મન તો એવુંજ થઈ જાય કે એને કરતાં સીધે સીધું કહી દો ને કે માર્ક્સ નથી દેવા, મગજ શું કામ કસ્કવો છો
પણ આ નસીબ અમારા લોકોના એટલા ખરાબ ને કે આ વખ તે અમારા કોલેજમાં નવી ટીચર એડ થઈ.
થય હા.
અને એ એ જ હતી જેને મારો ભાય બન્યો તો.
અરેરેરેરેરે જો ભૂલથી ફેસ યાદ હશે ને તો તો આખા સેમિસ્ટરમાં વાટ લગાડશે.
અરે જે યાર આને હું યાદ તો નઈ મે ક આણે તો બો બધા લોકો નો વાઈવા લીધો હશે.
એતો એટલેમ કેમનું પણ યાર એ લોકોને ફેસ યાદ રહી જાય અમુકના
હા યાર એવું છે પણ અ મારે એના ટોમીનો વાવ બહુ સારો ગયો હતો. અ. અમારે એવું હોય ને ફર્સ્ટ યર ને એનાટોમી માં કે આખું કેડેવર હોય. હર્ગન્સ ને બધું રિયલ હોય.
હ.
હા તો એનો વાવા અલગ થાય અને બોન્સ નો વાવા અલગ થાય.
હા.
મારે બધું સોડ કે મને પૂછ્યું કે તને જે ઓર્ગન આવતું હોય એવું પડ લે
હમ.
લ ઈ મે ઈઝી વસ્તુ. હો મારે ઘર.
અચ્છા અચ્છા મારો એક બીજો કોલ આવે હું તમને પછી કોલ કરું.
હા હા વાધો નહી.
ઓકે.